હેલો.
હેલો.
જય શી ક્ર્ષ્ન.
જય શી દુષ્ટ, અવાજ આવે છે મારુ? મસ મજામાં. તમે બોલો.
બસ શાંતિ. બીજું કેવું છે, વાતાવરણ તમારે ત્યાં.
બોત ખરાબ છે, બરસાત પડી રીયા છે.
હું-હું. વરસાદ તો નાના કરતો આવ્યો, પર બઉ જ હેરાન કરી દીધો.
કાલે થી આવી છે ને, બરસાત તે તો. કાલે પાની પાની થઈ ગીયુ અખા
હમ્મ, હમ્મહ
તારું તારું ઉધર કેમ છે.
બસ એજ છે, પાણી ભરાય છે, બધી જગ્યા જગ્યાએ.
બાર નીકળુંનું દિલ ના કરે, એમ તાવં
ખેડૂત નથી, છોકરાઓ નથી, ગયા ઓફિસ નથી ગયા કઈ નઇ બધા કાલ થી ઘરે જ છે.
આજે રજા દીત રજાઓ, આપી દી ને બધાને.
હા સ્કૂલ ની કાલે રજા અતી, આજે ત ખેર કાલે તો જઈ તી પર પાછી આયી ગઈ તી. નવ વાટે.
જો વાલન અઓનલાઈન વર્ક આપ્યો છે ઘરે બેસીને
હા, ઘરે બેસીને ઓનલાઈન વર્ક કરો.
બીજું શાંતિ?
હા બસ મેં તમને ફોન એવું કર્યું તું કે તમારી બેબી એ ટેન્થ પછી શું કર્યું ને હમણાં વચ્ચે મળીતી તો કેતીતી કે મારે બાર જવાનું છે. તો મેં કીધું પૂછું કે ટેન્થ પછી શું કર્યું ને પછી કોલેજ ને મને થોડી ડિટેલ જોઈતીતી.
બાર તો એના પ્રોગ્રામ હતા પન અ બારમામાં એ એક વિષયમે રઇ ગઈતી ન. હ તો એ આપામાં એક બરસ નીકળી ગયું. ક્લીિયર કર્યો ફીર તો પછી આઈટીનો ફેર અ બારમા પછી આઈટીનો કોર્સ કર્યો.
અચ્છા આઈટીનું અલગથી કરે છે એવું?
હ..
ગેપ ના પડી જાય ને એના માટે આઈટીનું આઈટીમાં એડમિશન લઈ લીધું. તો હજી બારમાં ક્લીયર નથી. તો એક્ઝામમાં ફિર ત્યાં બોલે છે કે, મારો અ ગેપ નઇ કરવો પડે પડાઈમાં. તો દસમાં પછી એના અ આઈટીમાં એડમિશન લઈ લીધું.
ઓકે, એટલે એ બારમું તો કર્યું છે એને, પર આઈટી જોડે કરે છે હ ને?
હા બારમાં ફિર અ ક્લિયર થઈ ગઈ ના.
હમ હમ. અને ટેન્થ પછી એને ડિપ્લોમા લીધુંતું?
હા, ટેન્થ પછી આઈટીનું ડિપ્લોમા લીધું.
ઓકે, અને એને ત્રણ વર્ષ થયા કે અજુ બાકી છે?
અજા લાસ્ટ યર બાકી છેને.
એટલે એક વર્ષ થશે એટલે એને ડિપ્લોમાયે કરેલું ગણાશે અને બાર માનું એ કરેલું ગણાશે હન?
અ પછી એ બહારનો વિચાર કરશે.
અને બાર પછી એને કોલેજ હવે બાકી જ છે ને આમ તો?
હમ હમ, બાકી છે એમાં. અતે પ્લસ જોબ કરે છે.
જોબ એટલે કયા વિષયમાં કરે છે?
જોબ બી આઈટી વિષયમાં કરે છે, આઈટીનો ઉપર છે એટલે.
અચ્છા, અને જ્યાં ભણે છે એ લોકો જોબ આપે છે કે પછી પર્સનલી ક્યાં અલગથી કરે છે.
ના ના આમાં તો પર્સનલી કરે છે.
કઈ જગ્યાએ છે એ?
એના કૉલેજ બાજુ છે, અને આમાં અ સ્ટડીની રિલેટેડ જોબ આપીને મળી ગઈ.
એટલે ભણતી એ જાય અને શીખતી જાય એવું
હા આય જાય છે પગાર ઓછા છે પણ સારું છે.
હા એ તો એવું જ થાય શીખવે એટલે પગાર એકવાર તો થોડું જ આપે છે. પછી જેવું જેવું જેવું જેવું ભણતી જશે એવું પગાર પછી એને આવશે એ વસ્તુ ઉપર પછી એને સેલેરી વધારશે. કેમ કે અમના તો એ શીખે જ છે.
હમ હવે એ
સેલેરી તો એટલી
હજી લાસ્ટ યર બાકી છે એના તો બંને જોબ બી કરે છે ને સ્ટડી બી કરે છે.
હા બીજું કઈ નય તો પોતાનો ખર્ચો નીકળી જાય એવું છે.
પછી વિચાર શું શું કરવા
હમ હમ. વચ્ચે મળી હતી એ કેતી હતી કે હું જાઉં છું કઈ ઇન્સ્ટિટ્યૂટનું નામ કીધું તું મને એટલું યાદ નથી. તો કે આંટી મારે ઓસ્ટ્રેલિયા જવાનું
બધી બધી તૈયારી કરી હતી પણ મેળ નહી પડ્યો.
અચ્છા તો મે કીધું પૂછવા દો કે શું ભણ્યા તા તો કેવું કર્યું? તો મારી છોકરી એ હવે કરાવો આમ તો એ અગિયારમા આયી. તમે મે કીધું ખબર હોય ને આપણને તો આગળથી આપણે પ્રિપ્રેશન મૂકી રાખીએ કે શું કરવાનું હોય શું નહી. એને એવું જ છે કે મમ્મી મારે આઈટી બાજુ જ જવું છે.
તો આ વખત તારી દીકરીને દસમાના એક્ઝામ આપી તી
હા દસમામાં સિત્તેર ટકા આવ્યા પેલા સાયન્સ લેતી તી
હમ હમ.
પછી સાયન્સ અમે ના પાડી. કેમકે એને ભણવામાં એટલો રસ નથી. તો અમે કીધું ના કોમર્સ લઈને પણ તું આઈટી કરી શકે છે એક બે જણા જોડે વાત કરી.
હમ હમ.
કેમકે અમે એટલું ડીપલી હવે જે નવું નવું આવ્યું છે આપણને ખબર નથી પડતી. પેલા અમારા ટાઈમમાં આવું બધું નતું બેજ વસ તું હતી કોમર્સ સાયન્સને અકાઉન્ટ લેવાનું જે કરવી હોય એમાં જતા રહેતા હતા હવે તો એટલી બધી વસ તું આય ગય છે શીખવામાં હેકિંગ ને કોલેજ ને સ્પોર્ટસ એ નતું અમારા ટાઈમમાં
પછી તો આધી જિંદગી તો પઢાઈમાં નીકળી જાય બાલ
હા એ સાચી વાત છે છોકરાઓની અડધી જિંદગી તો ભણવામાં અમારે તો તો એ અઢાર ને ત્રણ વર્ષ કોલેજ કર્યું એટલે કઈ હાથમાં તો આવ્યું. આ લોકોને તો હજુ કોલેજ કર્યા પછી પણ એવું થાય
હ હજુ બાકી છે હજુ બાકી છે.
એવું કોલેજ પૂરું થાય એટલે કે હજુ તો માસ્ટર કરવાનું. માસ્ટર પૂરું થાય એટલે કે પ્રિ
હમ હા તો. દસમા કરી પછી બારમાનું વિચારો બારમા કરીને કોલેજના વિચારો કોલેજ કરીને પાછા ડિપ્લોમ. ડિગ્રીનું વિચારો શું શું કરો ખબર નહીં.
હા. એટલે મેં કીધું આને થોડો સ્પોર્ટ્સમાં વધારે છે અને આઈટીનું કે છે. તો મેં કીધું પૂછું દસ ના સા અગિયાર બારમાંમા આઈટીનું કોઈ શીખવાડતું હોય ને એવું કઈ હોય તો સાથે સાથે એને કરાયતી રહો. એવું એને હેકિંગમાં વધારે ઇન્ટરેસ્ટ છે.
અને તો યોગા યોગા જાતી તારી દીકરી તો યોગા કરે છે ને.
હા એ તો યોગા તો ચાલુ જ છે એનું પણ જો યોગા યોગાની જગ્યા જગ્યા છે ભણવાનું ભણ ભણવાના જગ્યાએ છે એવું.
આ રીલ જોઈતી મના યાત્રા ઉપર ગઈ યોગા કરવાનું
હા બધી બધી ન્યૂઝમાં આવે કઉ છું આમ તો એ નેશનલ સુધી રમી આવી છે. યોગા તો એનું છે જ. પર એક વસ્તુ છે કે યોગાથી આમ સારું છે. પર આપણને સેકન્ડ પ્લાન જરૂરી છે હવે જેવું લાસ્ટ ગયા વર્ષે એનું ફ્રેક્ચર થયું તો હવે દોઢ વર્ષ સુધી એને યોગા બિલકુલ બંધ કરાયું રોડ નખાવી પડી હતી. એવું કઈ ઇનફ્યુચર ના થાય. એટલે આપણને તો પ્રિપરેશન રાખવું ભાઈ ભણતરની જગ્યાએ ભણતર જોઈએ.
સાચી વાત.
એટલે મેં કીધું કે આઈટી નું ક્યાંય થતું હોય ન તો દસમાં સાથે સાથે કોઈ કોચિંગ હોય કે ક્યાં શીખવાડતા હોય કઈ હોય. એટલે એને સાથે સાથે મુકાઈ દો. કેમ કે
કોલેજ બેસ્ટ છે કોલેજમાં તપાસ કરવી પડશે.
અચ્છા એ તો પછી બારમાં પછી જ થાય.
હા બારમાં પછી થાય. બારમાં પછી બી થાય આઈટી નો હા બહુ સ્કોપ થઈ ગયો.
હમ્મ બધામાં એટલે આપણને જોઈએ જ જોઈએ. એમાં આઈટીની અંદર પચાસ ફિલ્ડો છે જેમાં આપણને જવુ હોય. એટલે મારી ઈચ્છા હતી. હમણાં તો અગિયાર કોમર્સ લીધું છે.
કોમર્સ લીધું.
હા સવારે સ્કૂલ જાય છે બપોરે ટ્યુશન જાય છે. સાંજે છ થી આઠ યોગા જાય છે. હા મે કીધું હા પરવા વચ્ચે જે ટાઈમ મળે છે એમાં એ તો ફોન લઈને જ બેસી રહે છે. અને મેં કીધું સાથે સાથે આઈટી નું ક્યાં થતું હોય ન તો રવિવાર શનિવાર બે બે કલાક કરાઈને કોર્સ કરાવતા હોય કંઈ શીખવતા હોય તો એને થોડું શીખાવવાનું છે. કે થોડું એનું રસ પડે. જ્યાં સુધી તમને જે વસ્તુ નય આવે ને ત્યાં સુધી એમાં તમને રસ નહીં પડે. જયારે તમમે બનાવતા આવડી જાય ને એ વસ્તુ એટલે તમને મજા આવે એ કામમાં
ના મારી દીકરી આવે તો તારે જોડે વાત કરાવું મારી દીકરીને અને એને મેં પૂછી લવ. એનાથી પૂછી લો એ. એનો જ્યાદા આવો વિચાર છે. મને તો ખબર નથી એના માટે શું છે?
હમ્મ હમ્મ હા એ તો જે ભણતા હોય એમને વધારે ખબર હોય એવું
લેપટોપમે મચોડી મચોડીને મોબાઈલમે મચોડી મચોડીને શું કરે છે? ખબર નથી પડતી.
હા બસ હવે લેપટોપ વગર કંઈ કામ ચાલતું નથી.
હા.
તો લેપટોપ તો મારી જોડે પડ્યું છે તો મેં કીધું બીજું કંઈ નઈ ચલાવતા શીખ ખરતા આવે તો ખરી. હવે શું એ ફોન લઈને બેઠી હોય છે.
એનાં અમે લઈ લીધાને લેપટોપ જીદ કરીને. કરીને મારે લેપટોપ જોઈએ છે. લેપટોપ જોઈએ છે. ભનવા માટે લેપટોપ જોઈએ છે.
હા જોઈએ. કઉ છું ને હમણાં તો કંઈ નથ્થી. આ વગર તો આ બધું જોઈએ હમણાં તો.
તાર પપ્પા બોલે લઈ દે. તો લઈ દીધી.
હમ્મ, હમ્મ.
મચોડે છે. અહ અને જોબ ઉપ ઉપર બી જરૂર પડે છે ને આ લેપટોપની.
હા પડે છે. સાચ્ચી વાત છે. અન જો આના વગર નહી થતું પેલા કોમ્પ્યુટરનું હ તો એ મને કે છે મમ્મી ટેબ્લેટ લઈ આપો. મેં કીધું હા તું ફોનમાં ઓછી ગેમ રમે છે કે હવે તને ટેબ્લેટ લઈ આપું. એટલે એમાં ગેમ રમે કે ના હું ભણીશ એમાં.
ચાલો મારી દીકરી આવે તો માર તમે નો નંબર મોકલો એના. તો એના આઈ ટી માટે એનાથી વાત કરી લો તમે.
હા હા હા બરાબર ને? હા ચલો મળીએ પછી આપડે. જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણ મળીએ.